હલો ચાલો હા ચલો હવે ઉત્તરાયણ ઉત્સવના બીજા રિસ્પે પહેલો વિશે વાત કરીએ હલો આવ્યો અવાજ
હા
ચલો હવે ઉત્તરાયણ નો ઉત્સવ ને બીજા અ પહેલા વિશે વાત કરીએ સંવાદ વિશે
હ
નમસ્કાર
હા
હલો
ઉત્તરાયણ ગુજરાતીઓ ન ખુબ જ જાણીતો અને આનંદમય ઉત્સવ છે
હલો
હલો હો
અવાજ સંભળાય છે તમારે
હ હા નમસ્કાર ઉત્તરાયણ ગુજરાત નો ખુબ જ લોકપ્રિય ઉત્સવ છે.
હા જરૂર ઉત્તરાયણ આ દિવસે સૂર્ય નમસ સૂર્ય મકર મકર રાશિ માં પ્રવેશ કરે છે.
હ તેથી આ દિવસ ન ધાર્મિક અને સંસ્કૃતિ મહત્વ ઘણું છે.
હા ભારત રાજ્યોમાં આ ઉત્સવ અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે.
ગુજરાતમાં ઉત્તરાયણ નો અર્થ પતંગ ઉત્સવ સાથે જોડાયેલો છે.
હમ હા શહેરો અને ગામોમાં ખાસ ઉપર ખુબ જ જોવા આવે
હા સવાર થી સાંજ સુધી આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળે છે તમારો અવાજ કટ થાય છે
ના મને સભરાય છે
નાના મોટા બધા લોકો પતંગ ચડાવવાના કાર્યક્રમ માટે ભેગા થાય છે
હ હા અને કેટલીક પતંગો નાની હોય તો કેટલીક મોટી હોય
હા ઘરની અગાસી અને ખુલ્લી જગ્યાઓ પણ અ વાતાવરણ પણ સરસ હોય છે
હા લોકો પતંગ દૂરી અને અન્ય સામગ્રી લઈ સામગ્રી પણ ખરીદી કરે
વિવિધ આકાર અને રંગમાં પતંગો ઉપલબ્ધ હોય છે ને
ઉતરાયણ પેલા બજારમાં ઘરે ભીડ જોવા મળે છે
કેટલાક પતંગો પર તો સુંદર ચિત્ર અને લખાણો પણ હોય છે
હ ત્યાં અનેક પ્રકારની પતંગો ઉપલબ્ધ હોય
ઉત્તરાયણ ધર્મી કાઈપો છે જેવો શબ્દો સંભળવા મળે છે
જોડેલી હોય છે જેમ કે અને એમાં સવારે બધા વેલા ઉઠીને સ્નાન પણ કરે
હમ હુ આ શબ્દો પતંગની હરીફાઈ ધાર્મિક બોલવામાં આવે છે
ઉત્સવ ધાર્મિક સ્થલ અને અ તલસાકડી પછી ગીતો ગવાય છે બધા ગરબા ગાય છે હમ
હશે તેમાં તાલ અને ગોળની બનાવેલી વાનગી પણ ખુબ જ ઉ હોય
હમ ઉતરાયણ સાથે પરંપરાગત અ વાનગીઓ પણ બહુ જોડાયેલી હોય છે જેમ કે ચીકી ઊંધયું તલના લડ્ડુ બધું જ બનાવવામાં આવે છે
ઘણા લોકો વહેલી સવાર થી જ પતંગ ચગાવા શરૂઆત કરી દે છે અને ધીમે ધીમે આખું આખર કરને બે બ
લોકો એકબીજા સાથે ઉત્સવની ખુશીઓ વહેંચે છે
ખુબજ છે
તમારો થોડો અવાજ ઘટ થાય છે
હા
ઉતરાયણ દરમિયાન આકાશ રંગબેરંગી બની જાય છે
હા જેના કારણે ઉત્સાહમાં પણ વધારો જોવા મળે છે
ઉત્તરાયણ માત્ર પતંગ નો ઉત્સવ નથી તે એકતા આનંદ અને પરંપરાગતનુંહુ પણ પ્રતીક છે
ગણપતિ ઉતસ્વ ઉજવવામાં આવે છે
આ સમય શિલો ધીમે ધીમે ઓછો થતો જાય છે. અને દિવસો લાંબા અને રાત્રિઓ નાની થવા લાગે છે.
પરંતુ આનંદ અને મહત્વ આજે પણ યથાવત છે. તેમાં પણ ઉતરાયણ દરમિયાન આકાશમાં પણ વધુ સમય સુધી રહે.
હ ઘણા લોકો આ દિવસને શુભ શરૂઆત તરીકે જોવે છે.
હા તેની વિવિધ ધાર્મિક પ્રવૃઓ તો પણ કરવામાં આવે છે. તેમાં
ઉતરાયણ માં પેલા ઘણા દિવસો સુધી પતંગની તૈયારી ચાલે છે.
હા કેટલીક જગ્યાએ ડાન્સ કરવાની પણ ફ
કેટલાક પતંગો નાના હોય કેટલા મોટા હોય છે.
સાથે સાથે ચાલો ઉતરાયણ માં
પેલા તો બધા મંદિરે જાય દાન કરી પછીઈ એકબીજાને મળી અગાસીપ ચડે.
તમારો થોડો અવાજ કટ થાય છે.
ઘણા લોકો પરિવાર સાથે સમય પણ વિતાવે છે.
પતંગ બનાવવા માટે તો કાગળ બંબુ અને દોરીનો ઉપયોગ થાય છે.
હા ના
અને પતંગ બનાવવાની કલા પણ, ઘણી રસપ્રદ છે.
મહત્વ મહત્વની, માનવામાં આવે.
ઉતરાયણ, ગરમી આકાશમાં, અનેક રંગો જોવામાં મળે છે.
અને ઉત્તરાયણ દરમિયાન રાજ્યમાં, પ્રવાસીઓ પણ ઘણા બધા આવે છે.
હમ, પતંગમાં પણ લાલ પીળો લીલો વાદળ અને અન્ ય ઘણા રંગોનો મેલ, જોવામાં મળે છે.
તેમાં પતંગ ઉત્સવ નો આનંદ માવામાં આવે છે. ને કેટલાક કહેવામાં, તો વિશાળ પતંગ મહોત્સવ પણ
કેટલાક બધ, ગો પક્ષી ફૂલ કે અન્ય આકાર જેવા હોય છે.
હા. સાથે સાથે સ્થાનિક કળા ને પણ પ્રોત્સાહન મળે છે, અને ઉત્તરાયણ માત્ર ઉત્સવ નથી. તે સંસ્કૃતિ પરંપરા અને આનંદ નું પ્રતિક પણ ગણાય.
આવા પતંગો લોકો ન ધ્યાન આકર્ષિત કરે છે.
આ ઉત્સવ લોકો વચ્ચે સ્નેહ વધારવામાં મદદ કરે છે, અને લોકો એટલું બધું એમાં મજા કરે છે.
દિવસભર ઉત્સાહ, અને હલચલ જોવાવામાં મળે છે.
સાથે, સાથે ઉત્તરાયણ ન એક અનેરું મહત્વ, પણ આપણને આમાં જોવામાં આવે છે.
નૃત્ય, ગીત અને કલા ના પણ, તમને બધા જોવા મળે છે.
પ્રદાસનું.
હા, અને ઘણી ઈમારતો થત તો લોકો એકત્રિત થતા, જોવા મળે છે.
ઉત્તરાયણ સાથે, અનેક લોકગીતો પણ જોડાયેલા છે.
હ ને, કેટલાક સ્થળોતો સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં, આવે છે.
આ ગીતોમાં ઉત્સવની, ખુશી અને ઉમંગ દર્શાવાય છે.
અને તેમાં ગીત સંગીત, અને લોકનાક ના કાર્યક્રમો પણ યોજાવામાં આવે.
કેટલાક લોકો, પતંગ સંબંધિત કવિતાઓ પણ રચે છે.
મળે તે માટે ઉત્તરાયણ એક મહત્વ આપવામાં આવ
કેટલાક ના દિવસે આકાશ, તરફ જોવાની મજા અલગ હોય છે.
બાળકો માટે પણ આ દિવસ ખુબજ, મહત્વનો તો પતંગો રીતે નવી, નવી માહિતી. માહિતી જાણવા, મરે જાણતા હોય.
આ ઉત્સવ ગુજરાતની ઓળખણનો, એક મહત્વપૂર્ણ ભાગ, બની ગયો છે.
હ અને નવી, પેઢી પણ આ પરંપરા આગળ વધારી રહી, તે એ માટે. પડા ઉત્તરાયણની આદર ની આદર સારી, રીતે એ કર્યું છે.
દેશ અને વિદેશમાં પણ ઉત્તરાયણ વિશે, ઘણી માહિતી મળી છે.
હા, અનોખા પ્રકારના, પ્રકારની પતંગો પણ જોવા, મળે હતા.
આ વાનગીઓ તલ ગોળ સંબંધિત વાનગીઓ જે હોય છે. એમાં મીઠાસ પણ વધારે હોય છે.
એ ઘણી
હ
લોકો એક સાથે મળીને ઉત્સવ ઉજવે છે હે.
હમ.
વિવિધ ઉંમરના લોકો એકજ
અને સંબંધ નું મહત્વ પણ જોવા મળે છે ને સાથે સાથે આ ઉજવણી દરમિયાન લોકો એકબીજા સાથે જોડાયેલા રહે છે.
તે ગુજરાતી સંસ્કૃતિ છે અને પરંપરાનું જીવન પ્રતીક છે.
હ ને આ સંકૃતિને આપડે આગળની તે ન્યાલ આપવું જોઈએ
ઉત્તરાયણ એ બઉ સરસ તહેવાર છે.
હા સાચી વાત કીધી આપડે હવે આના વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે નેક્સ ટાઈમ તમ મારી સાથે ચોક્કસ આ ટોપિક પર આપડે વાત કરીશું.
ઓકે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ.